હલો હલો, કેમ છો બેન? કેમ છો બેન?
હું પણ હું પણ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે કણી વિશે વાત કરીશું. આપણે ઘણી વિશે કરીશું?
હા આઝે આપે આદરણી્ય ગુરુજન અને મારા પ્રિય મિત્રો સાથે વાત કરીએ. તમારી સામને એક સરસ સરળ સુંદર અને પ્રાકૃતિક જીવનશૈલી પર વિચાર રજૂ કરવા જઈ રહ્યું છું. ગામની જિંદગી
બોલો બેન,
હા ગામ એ આપણા દેશની આત્મા છે. ગામની જિંદગી શહેરની ભાગ દોડ કે અલગ અલગ શાંત, સરળ અને પ્રગતિનો જોડાયેલું હોય છે ગામના લોકોનું જીવનમાં પ્રેમ સહયોગ અને અપ અહ આપના પન વધારે મલે છે.
એકદમ સાચું થયું બેન અહ. માં ગામમાં સવારે પક્ષીઓના મધુર આવાજ સાથે દિવસેની શરૂઆત થાય છે ખેતરોમાં હરિયાલી ખુલ્લું અહ ખલ્લું વાતાવરણ અને શુદ્ધ હવા મનને શાંતિ આપે ગમણાં લોકો મહેનતી હોય છે અને પોતાના પરિશ્રમથી જીવન ચલાવે છે.
બિલકુલ સાચું કીધું બેન. અહ કૃષિ ગામની જિંદગીનો મુખ્ય આધાર છે. કિસાનો ખેતરમાં મહેનત કરી અને અન્ન ઉત્પાદ કરે છે. દેશ પ્રત્યેક નાગરિક માટે મળ જરૂરી મલે છે એટલે કિસાનને ગામનું દેશ તો વિકાસમાં બહુ મોટું યોગદાન થાય છે.
એકદમ સાચું થયું ગામડા લોકો એકબીજાના સુખ દુખ માં સાથે આપે છે ત્યાં સંબોધામાં પ્રેમ અને વિશ્વાસ હોય છે લગ્ન તે યાર એને સામાજિક કાર્યક્રમોમાં પૂરા ગામડા લોક મળલીને આનંદ મનાવે છે. ગામડી જિંદગીમાં કેટલીક સમસ્યા પણ છે શિક્ષણ સ્વાસ્થ્ય સેવા રોજગાર અને આ તુંનિક અહ થાય છે.
બિલકુ સાચુ કીધું મેં અને ગામની જિંદગીમાં અહ બહુ લોક અમ્મ બહુ લોકો સમસ્યાઓ પણ છે શિક્ષણ સ્વાસ્થ્ય સેવા રોજગાર આધુનિક સુવિધાઓ અને બોહ જે તે આપને માં ગામમાં જીવન કિસાનો અને ગ્રામીણ સંસ્કૃતિઓ નો સન્માન કરીએ અને ગામના વિકાસ આ આપેલું ફલું આપીએ
એકદમ સાચું થયું. અત્યાર સુધી આપણે ગામની જિંદગીના સરળતા અને મહત્વ વિશે જાણ્યું. હવે આપણી ગામની સંસ્કૃતિ પરંપરા અને એક લોકજીવન વિશે વિચાર કરીશું.
બિલકુલ સાચું ક્યું ગામની સંસ્કૃતિ આપનો દેશ અમૂલ્ય ધરોહર છે ગ્રામના આજે પણ પરંપરા લૌકિક નું લોકનૃત્ય અને ત્યોહ-તહારોના પ્રેમ અને અહ ઉત્સાહ સાથે મનાવના આવે છે આ પરંપરા આપણે આપણા ઇતિહાસ સંસ્કૃતિ સાથે જોડે જોડેલું રાખે છે.
એકદમ સાચું થઈ ગયું બેન અહ કામ અહ ગામડા લોકો હોય ભાઈ ચારો ગણો હોય કોઈ વ્યક્તિ ઘર મુશ્કેલ આવે તો પુરા ગામડા લોક મેદદ કરી શકે આની ભાવના ગામની જિંદગી સપ છે મોટી વિશેષતા છે કિસાન ગામાશા છે અહ સવારે જલ્દી ઉઠા અને કિસાનના ખેતમાં મહેનત કરી છે ગરમી ઠંડી અને બરીસાની ચિંતા વાગર તે અન્ન ઉગડે છે કિસાન ના પરિશ્રમથી આપણા દેશના કરોડો લોકા ને મલે છે.
બિલકુલ સાચુ કયું કામના પ્રગતિ સાથેનું જીવન મને શાંતિ આપે છે. હરિયાલી, ખેતર, નદીઓ વૃક્ષ અને ખુલ્લું વાતાવરણ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે શહેરની ભીડભાડથી દૂર. અલગ આનંદ આપે છે.
એકદમ સાચું થઈ ગયું બેન ગામે ફક્ત સંસ્કારું કેન્દ્ર છે. ગામની મહેનત પ્રેમ અને આત્મીતા એક સુગંધ હોય છે ગામના લોકોની સરળ ની ઈમાનદારી આપણા સમાજની મોટી તાકત છે.
બિલકુલ સાચું કીયું. અને અ ગામની તાકત તેની જમીનના નહી. પણ ત્યાં રહેતા મહેનત અને સરળ લોકોના દિલમાં હોય છે. ચલો આપણે ગામની સંસ્કૃતિ કિસાનો અને ગ્રામ ગ્રામને જીવને સન્માન કરી અને ગામના વિકાસ માટે સકારાત્મક યોગદાન આપ- એ ઘણો ઘણો આભાર છે.
જી હજૂર અ એકદમ સાચું જ થયું. પરંતુ હજી પણ ગામના વિકાસ માટે ઘણા પ્રયસની જરી ઉચ્ચ શિક્ષણ રોજગાર ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા અને સ્વચ્છ પાણી જરૂર અ જરૂર કરવાની છે જમારે વ્યાં પ્રત્યેક વ્યક્તિને સમાન અવસર મળશે ત્યારે ગામ સાચા અર્થમાં બનશે. મિત્રો ગામની સંસ્કૃતિ આપણી પહેચાન છે. લોકગીત લોકનૃત્ય પરંપરા અને આપણે ઇતિહાસ જીવંત રાખે છે. આપણ જે ધરોહર જાણવી રાખવી અને આવતી પીઢી સુધી પહોંચવાડી.
બિલકુલ સાચું કયું ગામના ગામમાં સવારે પક્ષીઓનું મધુર આવાજ સાથે દિવસની શરૂઆત થાય છે. ખેતરોમાં હરિયાલી ખુલ્લું વાતાવરણ અને શુદ્ધ હવા મને શાંતિ આપે છે. ગામમાં લોકો મહેનતી હોય છે પણ પોતાના પરિશ્રમથી જીવન ચલાવે છે.
એકદમ સાચું થયું. અ માત્ર એ આપણા દેહની આત્મા કે અ મ ભવિષ્ય વિચારે કરીશું ગમણી માટીમાં મહેનત પ્રેમ સંસ્કાર અને સરલ જીવનની ભાવના વસતી હોય છે. ગામનાં લોકોની ઈમાનદારી સહયોગ અને પરિશ્રમ આપણા સમાજની અમૂલ્ય તાકત છે.
બિલકુલ સાચું કહ્યું. ગામના સવારે પક્ષીઓનું મધુર અવાજ સાથે દિવસની શરૂઆત થાય છે. ખેતરનું હરિયાળલી ખુલ્લું વાતાવરણ અને શુદ્ધ હવામાં મને શાંતિ આપે છે. ગામમાં લોકો મહેનથી હોય છે અને પોતાના પરિશ્રમથી જીવન ચલાવે છે.
એકદમ સાચું થયું. અ પરંતુ હવે પર ગમણાં વિકાસ માટે ઘણા પ્રયાસોની જરૂરી છે. ઉચ્ચ શિક્ષા, રોજગાર, ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા અને સ્વચ્છ પાણી જેવી જરૂરત પૂરી કરવાની જરૂરી છે. જ્યારે ગામના પ્રત્યેક વ્યક્તિને સમાન અવસર મળશે તમારે ગામ સાચા અર્થમાં સમૃદ્ધ બનશે. ગામની સંસ્કૃતિ આપણી પહેચાન છે લોકગીત લોક અને એક સુંદર વિચાર છે ગામની ખુશહાલીમાં દેશની ખુશહાલી છુપેલી જે કારણ ના મજબૂત તો બને દેશ મજબૂત આપણે ગાામના વિકાસ સમાજ અને ગ્રામીણ સંસ્કૃત રક્ષા માટે હંમેશા પ્રયાસ કર્યો. આજ આપણી જિંદગીનું મહત્વ અને આપણા સમાજમાં તેના યોગદાન વિશે હતું. વિચાર કરીશું.
બિલકુલ સાચું કીધું તમે. ગામની જિંદગીમાં ગામની જિંદગીમાં કેટલી સમસ્યા પણ છે શ શિક્ષા સ્થાન સ્વાસ્થ્ય સેવા રોજગાર અને આધુનિક સુવિધા ક ભી ઘણી જગા જોવામાં નહી એટલે એટલે ગામમાં જવાનું એટલે ગામની માટીમાં સરળતા મહેનત અને સંસ્કૃતિ ખુશ્બુ વહી જતા. અને અને ગામની જિંદગી આપણે પ્રકૃતિ સાથે જોડાયેલો અવસર આપે છે સ્વચ્છ અને હરિયાળી ખેતર શાંત વાતાવરણ અને મનને શાંતિ આપે છે ગામના લોક પ્રત્યેક સાથે સંતુલિત રાખી જીવન જીવે છે
એકદમ સાચું થયું ગામની એકતા અને એક ભાઈચારા આપણ માટે પ્રેરણાદાયક છે. સુખ દુઃખ માં આપણે ગામના લોક એકબીજાની મદદ કરે છે આ પ્રેમ અને સહયોગની ભાવના. શહર જીવનમાં પણ અપનાવશી જોઈએ. આજમાં સમયમાં ગાંવ અને શહેર વચ્ચેની અંતર ઘટાડી શકાય છે અચ્છી શિક્ષા સ્વાસ્થ્ય સુવિધા રોજગાર અને તકની ગામ સુધી પહોંચાડીને ગામેને વધારો મજબૂતની શકીએ છીએ આટલા હું એટલું જ કહ્યું ગામ ની માટી આપણે મહેનત સંસ્કાર અને આત્મનિર્ભરતા પાઠ શીખવાડે છે. ગામનો વિકાસ એ દેશનો વિકાસ છે. ચલો આપ ગામ લોકો નો સન્માન કરી અને ગામની સુંદર સંસ્કૃતિ અને પરંપરાને હંમેશા જીવંત પ્રયાસ યાદ રાખીએ. અ તમે મને તમારા સાથે વિષય પર વાત કરીને ખૂબ સરસ લાગુ ઓર ચલો આપ પા ફરી વાત કરીશું. અ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ